જય માતાજી.
જ માતાજી બોલો.
શું કરતા હતા.
નહી નહી બેઠા હતા.
ઠીક નવરાત થઈ ગયા.
નવરાત થઈ ગયા છુ.
હા, અત્યારે નવરા જોઈને, ચાર વાગે આવ ત
એ તો સારું.
હમ્મ,
શું છે, નવીન માં.
નોવીન માં કઈ નહી, તમા પે બે ની વાત કરતા હતા. કેવાને શું કરતા હતા.
હ, કેમ કે યોગાથી ઘણાય ફાયદા છે.
હ, તમે ફાયદા પૂછતા હતા ને.
હા, તો તમે જરા જણાવોને.
હા, પૂછે ઓલું હું શું કેતી ઓલું આપડે ખબર પેટ પર સુઈને ઓ પુરવાના આસ ન બધ
હા, હા,
એમાં એક છે, ને એમાં કેટલા વેતરણ હોય, ભુજંગાસન હ પછી, શલ્પાસન છે. મકરસન છે.
હા,
એમાં ભૂજંગ આસન હોયને, એમાં કેવું હોય પેટના બધા અવયવો હોયને, બધાનો માલિશ થાય ને બધુંને સ્વસ્ રહે.
પૂજા ગસમાં.
હા, આપું છું, ઘાસનમાં.
હ,
એ એમાંય ગર્દન બધ સ્નાયુ હોયને એ બધા મજબૂત થાય.
હ,
પછી, આર્શલોભાસન છે, ને એમાં એમાં છે. ને પેટની બધી તકલીફો હોય, ને બચાત છે, કે એવું બધું હોય.
હ,
એ બધું દૂર થાયને વધારાની ચરબી હોય એ ખબર છે?
હા.
એ બધી દૂર થાયને આપણે ચેતાવ બધા કાર્યક્ષમ થાય
હા.
અને છેલ્લું પેલું મકર આસન હોયને એમાં કેવું હોય આંતરડા છેને એ બધા વધારે થાય એક્ટિવ થાય એમ
મકર આસનમાં
હા.
હા.
અને માનસિક તણાવ કેવું કઈ ના થાય પછી નીંદર ના આવે કે એવું કઈ ના થાય.
મકર આસનથી
હ સરસ નીંદર આવી જાય એમાં ચરબીને બધું વધારાનો ભાગ હોય ને બધું ઘટે
હમ.
એવું હોય.
આસનથી તો તો ઘણા એ ફાયદા છ.
હ આમ અલગ અલગ કેટલાય આમ બધા એ કરીએ ને યોગાસન યોગને બુદ્ધિ તો આમ આપડ માથામાં એ લોહી પૂરતું રેએ પૂરતું લોહી રે બુદ્ધિ તેજ થાય આપડી
હા.
શરીરની સ્ફૂર્તિ વધે પાચન શક્તિ વધે. ના તથા પાનમાં રક્તનો પુરવઠો થાય કાર્યક્ષમતા વધે
અચ્છા એવું છે.
આપણે પછી ઓલી થાયરોઈડ ગ્રંથિ હોય એની કાર્યક્ષમતા વધે કરોડરજુની સ્થિતિ હોય ઈ આમ મતલબ સ્ટેબલ ર ટૂકમાં
હા.
અને પછી માણસ એમ નિરોગી રહે ટૂકમાં એમ
હા.
પછી સ્ત્રીઓના ગર્ભાશય ન લગતા રોગો હોય બધા એ બધા દૂર થાય એને મદદરૂપ બને.
વિસાન કે
હા.
અત્યારે ઘર પાાસનો જ પ્રોબ્લેમ કેટલા એ કેટલી વધતી જાય છે.
હા તો પછી કેટલા અમુક અને બાળકો રેતા નથી.
હા બાળક રેવાવામાંય બહ જ અત્યારે પ્રોબ્લેમ છે બધાને
હા મિસ કરરેજ ને આવવું બધું થઈ જતું હોય છે.
હા વધારે થઈ જાય છે. યોગા ફાયદો આપે છે ને
હા યોગાનો તો એમાં એટલો જ બઉુ જ ફાયદો છે.
હા. મિસ કે અચછા થ ક આવીધે યોગા કરે તો
હમ.
હ તો યોગા ના ફાયદા ઘણાય છે.
હા યોગાના ફાયદા તો ઘણાય જ છે.
ઓ છે બીજું
બીજું તો કઈ નહી તમે એકાદો મને શું વિચારતો ને
સોમ છે.
હમ.
સુવિચાર. ઓ પેલા બધા બહ બોલતા. ખબર છે.
હા હા.
ખર દ પડે.
હા.
એવું નતું કીધું. એ બીજા ની ઈર્ષા કરે એ જે પોતાનો ખાડો કરેલો એમાં જ પડકી રિકસાાથી ત્યારે ન કરે એમ.
હા.
પડે સુવિચાર નો અર્થ એવો થાય. કે બીજાના માટે આપડે પૂરું કરવા જાય તો પેલા આપડું થાય.
બરાબર.
હા એટલે કે ક્યારે કોઈની ઈર્ષા દેખાય નહી કરવાની એમ.
હા હા.
કે બીજાનો બંગલો છે. તો મારે આવો બંગલો બની જવો જોય ને મારે એમના કરતા વધારે સારું થઈ જવું જોય ને.
હા હા બરાબર.
ભગવાને દીધું છે એમાં આપડે ખુશ રહેવાનું.
હા એ વાત તમારી સાચી.
હા ભગવાન. જદી તો છે. એમાં પાર માણવાનો.
હા મેં એવું સાંભળ્યું છે કે કો લોકો કહેતા હોય કે અમને અમને જિંદગીની આગમાં નાખો તો અમે આગને બાગમાં ફેરવી નાખીએ.
હા.
હ આમાં આપડે મતલબ એનો કવાનું મીનિંગ છું કે જિંદગીની આગમાં એટલે કે આપડે જિંદગીમાં જે બધા કષો કોરા હોય. એ બુંધાયમાં સહન કરી કરી. તેને તોય અમે બધું એમ બાગમાં કેમ ફૂલોને બધ ધુએ મતલબ સારું સારું હોય ટૂંકમાં એવી રીતના. ણે.
આ કમળ છે કેવું કાદવ માં ઉગે છે.
હમ.
પણ એ સુવાસ કેવી ફેલાવે છે.
હા એજ ને.
હા દુનિયાને આમ સુગંધિત બે કમળ નો ફૂલ તમે જોવં ને. અ ઘરી કમળ.... ાદવ માં ખીલે છે તો પણ સુવાસ નથી મળતો.
હા એ વાત સાચી તમારે.
હા એટલે તો એવી કેવાત છે કે કમળ જેવું કમળ. કાદવ માખી લે તેની સુવાસ નથી મુકતું એમ.
હા એ મે મેં એવું પણ સાંભળ્યું છે કે- આમાં અહંકાર ના લીધે બધા ગુણો માણસ માંથી આવે એ બધા એને અપ્રિય બનાવે. એટલે કે અહંકાર આપડે માણસ.... હું કરાવી છે. અલગ અલ કે તમે નેટી.... પૂકું.
હા.
એટ ચ ઉડાવી જાય એટલે માણસ પૈસાને લીધે જ મોટા ભાગે તો બધાને એથી ચડાવે. કે બહ આમવા પરેે.
ું ક્યારે લડવાનું કરાય...
હા અહંકાર આવી જાય એટલે પછી ક માણસને કોઈ ગમે તો ને હવે તમારી પા પૈસા આવી જાયને તમે મને બોલાવવાનું ઓછું કરી દો તો તમે મારી આટું અપ્રિય થઈ ગયા ને પેલા હવે મને ત બહુ ગમતા મને બોલાવતા હર રાખતા.
હા.
તમારે પા પૈસા આવી ગયા તો ત મને બોલાવતા નથી તો એ મારી માટે ત અપ્રિય બની ગયા ને.
એવું અભિમાન નહી રાખવાનું ભલે ગમે એટલો પૈસો આવે. તો શો બાંધ બધા સાથેમ સર... કાચ રાખવાનું.
હમ એમાં આપડા કુળ આપડે વાણી.. થી આપડા કુળ કુળે મપાય જાય કે તા હોય જેવા ગુણ એવા કુળ.
હા એ તો સાચું જ છે ને.
મનુષ્ય જેવું જે કુળ માંથી હોય એ બોલે ને એમાં જ ખબર પડી જાય કે આ કેવું ઘર ન હોય માણસ.
હા હા વાત તો સાવ સાચી.
તેના આદર સત્કાર છે ને પ્રેમ થી તો એ વર્તાય જાય કે આના ઘરના કેવા હિસે.
હા અને વાણીમાં સદા વિવેક રાખવાનો કે આપણે કેવી વાણી બોલવું છું કે કે આમ કોઈને ખ ખરાબ ન લાગે.
ના એજ ને.
ભલે આપડે બધું જ્ઞાન છે છતાં એ બાળક છે તો બાળકને રીતે આપડે બાળક સાથે.. બાળક જેવું વર્તન કરવું જોઈએ વડીલ છે તો કે- દિલ જેવું વર્તન કરવું જોઈએ પણ માથી અભિમાન કાઢી ના. અચ્છા.
ના એ વાત તમારી સ સાચી છેજ.
હ અત્યારે તો બધાને આમ તેજ પૈસો આવે અને બહુ અભિમાન આવી જાય.
હા અમુક માણસોને તો કેવો અભિમાન હોય ક ખબર જ ના પડતી પૈસા નો હોય તો એ અભિમાન હોય. ખત
એનામ ભૂખ પાવર હોય ને ભૂખ નો પાવર.
બીજા ના પૈસે લીલા લેર હોય. વન.
હા તો એને તો બધા કરતા વધારે પાવર હોય.
હ સાતા એ ગામ નુ હોય તોયને તો કોણ જાાણે કેવો પાવર હોય.
એનો જ પાવર હોય કારણ કે પોતાનો પાવર તો વપરાતો નથી.
હા, હા, હા.
અને બીજાના પાવર ઉપર જ એને હું આમ અભિમાન કરો હોય ને ઉડાડવા જેમ એનું તો કઈ ઘસવાનું નથી.
હ પોતાના ખીચામાં રાખે ને બીચાના વાપરા રાખે એમને.
હા એવું જ એમાં જ મજા છે કોક ને તો. એમ પણ છતાં એમ થાય કે એમજ કઈક છીએ.
હા સાચી વાત છે.
હા. હું છે બીજું.
કઈ નહી અત્યારેું ઓલુ આવે છે પેલું શું કેવાય વન દિવસ તો તમે ઉજવો છો કે નહી.
હા હું ઉચેવીએ છીએ.
વૃક્ષક્ષોને એવું કાય વાવો છો.
હાઓ મને તો બહ જ વૃક્ષ નો શોખ છે.
હમ્મ વૃક્ષોના કેટલાય ફાયદા તમને ખબર છે.
તમે જણાવો ને બે ચાર ફાયદા.
હમ્મ વૃક્ષો આપડા મિત્ર જેવા કેવાય પ્રથમ. વૃક્ષો તમે જોયું હોય તો જય જેં વૃક્ષો હોય ને ત્યાં વાતાવરણ ઠંડુ હોય. ખબર છે?
હાઓ ખબર છે.
હા, વૃક્ષોય તો-તો આપણને છાયો એ આપે. પક્ષીઓને પ પક્ષીઓને હવે પક્ષીઓ ક્યાં રહીએ ક્યાં આપડી જેમ ઘરમા તો રહેતા નથી.
ના, ના.
પરમાળા બાંધી બાંધીને રહીએ.
હા, એ વાતએ સાચ સાચી છે તમારી.
પછી ઝાડવા હોય ને ઓક્સિજન એ કેવું આવે પ્રદુષણ ઓછું કરે વરસાદ એવામાં હેલ્પ કરે.
હા.
એટલે વૃક્ષો તો બહુ જ જરૂરી આપડ માટે.
વૃક્ષો તો વાવવા જ જોઈએ.
હ એ તો મહત્વનું સ્થાન આપડા જીવનમાં વૃક્ષોનું તો
આમ વૃક્ષો કપાતા જાય છે એમાં તો પ્રદુષણ વધતું જાય છે.
હા, સિટીમાં હું તમે વધારે તાપ લાગે વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય એટલે
હ અને પ્રદુષણ નું પ્રમાણ વધતું જાય છે.
હા, વૃક્ષા આપડને એટલું બધું આપે, ફળ આપે, ફૂલ આપે, શાકભાજીને એવું બધું આપે એમ અને અમુક કેટલા પ્રકારની ઔષ બધી બધી બને તો એ વધારે બધાને કાપવું જ છે.
આ વૃક્ષો પણ કપાતતા જે છે કેમ કે આ સતત વધતી જતી વસ્તી
હા.
કાપી કાપી અને બહુ મારી મકાન ન માણસો બનાવી રહ્યા છે.
હમ એ વાત તો તમારી સાવ સાચી.
હા.
ઈ પણ તમે જો વૃક્ષો હોયને બધ કેમ કેટલું શોભા લાગે આમતો કેવું હત એમ ઠંડુ હોય ને ગ્રીન ગ્રીન બધે
હા, સરસ લાગે પણ અત્યારે વસ્તીબી એટલી વદતિ જાય એટલે માણસો પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપી નાખે છે.
હમ્મ.
હા. હ, વૃક્ષો તો આપડે એ વાવાત
હા, સારું આપડે પછી વાત કરીએ હોં.
હા, બાય.
જય શ્રી કૃષ્ણ.